હ બેક્રાઉન્ડ માંથી અવાજ આવે કોયલ નો તમારે.
હ મારો અવાજ આવી રહ્યો છે.
હા હા આવે છે તમારું અવાજ કોઈ બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવતો હોય તો કેજો
કરી રહ્યા છો.
બસ હાલ તો ફ્રીજ છું થોડોક ખેતરમાં ઓટો મારવા ગયો હતો. તંજ
એવું એમ તમે ખેતી પણ કરો છો.
હા. કરી લઈએ અમારે છે જમીન અમે તેના કારણે સમજો
હા તો તમે તમે કોઈક એટલે મારે વ્યવસાય વિશે માહિતી જાણવી તમે વ્યવસાય કરો છો એટલે. કોલ કર્યો તમને.
સય વિશેએે તો મારી પાસે માહિતી નહી હોય તમારે કોઈ ડિગ્રી વગેરે ની માહિતી ત જોઈતી હોય.
હા જો કેમે ડિગ્રી ની માહિતી નથી જો હું ડિગ્રી બીબી એ કરી કરી ચુક્યો છું તેથી મારે થોડી વ્યવસાય વિશે માહિતી જો તમારી પાસે હોય તો કહો.
ના વ્યવસાય વિશે તો નહી મારી પા મા હા જો નોર્મલી ત કોઈ પણ જો ફૂડ સલ વગરે કોઈ ચાલ કરવું હોય. તો એના વિશે થોડી ઘણી માહિતી હોય શકે.
હા હા તે તેના વિશે જોવ તમે જંગ નથી કરતા
ના હાલ તો હું ભણું છું. કોલેજ ચાલુ છે આઈટી
હા તો તમે આઈટી વિશે તો જાણકારી આપી શકો. કોને
હા જરૂર હા એમાં તો હું એક્સપર્ટ છું તમારે જે જં માહિતી જોયતી હોય તે આપીશ. સું.
કેમ કે મારો ભાઈ હમણાં જવા ટ્વેલ્થ કોમર્સ કરી ર ચુક્યો છે.
હમ.
તેને હવે કઈ ડિગ્રી લેવી. એના વિશેે માહિતી જોતી હતી.
બરાબર હા તેને બાર પાસ તો કરી ચુક્યો છે ને હા. કેટલા પર્સન્ટેજ આવ્યા હતા.
એને પંચ્યાસી પો ત્યાસી પસ આવ્યા છે ઓવરલ
બરાબર પંચ્યાસી પંચ્યાસી તો હા તેને કમ્પ્યુટર તો યુઝ કર્યું જ હશે ને
હા હા તે નાનપણથી કમ્પ્યુટર ન શોખ કે મારા પપ્પા એ જથીમાં આવે ત્યાારથી કમ્પ્યુટર એ આપ્યું હત
એવું હા તો તો તેને કદાચ કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય તો આઈટી પણ તે કરી શકે કારણ કે એમાં પણ જે બધું આવે છે તે કમ્પ્યુટર કા તો લેપટોપમાં જ બું
હા હ જો તે તમે કમ્પ્યુટરની વાત કરો છો તો તે જારે નવમામાં આવ્યો ત્યારથી જીદ કરી હતી કે મારે કોમ્પ્યુટર આવું અને તે કમ્પ્યુટર એટલા લેવા આવડ છે કે તમે કોઈ પણ કોમ્પ્યુટર ન કામ આપો તે કરી નાખે એટલે એને ઇન્ટરેસ્ટ છે હા એને ખુબજ તે વિડનમાં
અચ્છા એટલે કે નાની ઉંમરમાં તે ઘણી બધી બાબતો જાણે છે કમ્પ્યુટર વિશે એવું કહેવા મામાંગો તમે એમ હા હા તો હું જોુ આઈટી વિશે તો તમને માહિતી આપું કે જે આઈટીી વિષય છે તો ડિગ્રી છે જેરી પાંચ વર્ષનો ટોટલ કોર્સ આવે ત્રણ વર્ષ બેચલર થાય અને બે વર્ષ માસ્ટર એ રીતે ટોટલ ત્રણ વર્ષ થાય પહેલાં ત્રણ વર્ષ તમારે બેચલરની ડિગ્રી કરવી પડે બીએસસી આઈટી અમારે ત્યાં હું જે પાટણમાં કરું છું ત્યાં બીએસસી સી એ એડ આઈટી એવું લાગે છે ક્યાંક બીએસસી આઈટી એવી રીતે પણ લાગે સમજ હમ તો બી એસસીી એ લ બેચલર ઓફ સાયન્સ અને સીએ એટલે કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે મેન વિષય આમાં છે આઈટી
બરોબર બરોબર એટલે મને કેતો હતો કે તારે બીબી એ કરવું છે બીબીએમાં પણ ઇન્ટરેસ્ટ છે પણ મેં કહ્યું કે જો તારે બીબી એ કરવું હોય તને જે કોમ્પ્યુટરમાં જેટલો ઇન્ટરેસ્ટ છે એટ તારે કઈ્પ્યુટ જોઈંધ હોય
બરાબર હા
હા એટલે તમને કોલ કર જો તમારી પાસે વ્યવસાય ની માહિતી નથી એટલે મેં મારા ભાઈ વિશે માહિતી લઈ લીધી જો તમે આઈટી વિશે વધુ જાણકારી આપો તો હું તેને કહી શકું
હા હા બરાબર જો આઈટીમાં તમે ભવિષ્યમાં તમે શું શું ક શકો તો દાખલા તરીકે તમે કોઈ ગેમ ડેવલપમેન્ટ કર હોય એપ્લિકેશન ડેલપમેન્ટ કરવી વેબસા સ ડેવલપમેન્ટ હોય વગેરે તમે જે પણ ઓનલાઈન કામ થતા હોય એ બધા કરી શકો છો તમે અત્યારે કોઈ ગેમ પણ રમેલા હસો લગભગ વોટ્સએપ વગેરે જે પ્લેટફોર્મ્ છે ઓનલાઈન તે પણ યુઝ કરતાો તે એક આઈટી સ્ટુડન્ટ આવે તે બનાવી શકે તે બધા તેનાથી જ બને્યા હોય રેકોર્ડિંગ વગેરે આવે તેનાથી બને સમજાયને આઈટીમાં
હા મારી પાસે પણ આઈટીની નોલેજ છે મે જ્યારે હું જયારે બીબી એ કરવા છું ચાલુ કર્યું તું ને ત્યારે મારો એક મિત્ર હતો.
મારો મિત્ર હતો તેને પણ એ સીઆઈટી કર એટલે એની પાસેથી મારી નોલેજ છે અમે એક જ યુનિવર્સિટીમાં આટી અને બી એ કરેલું છે તેને પણ મ નોલેજ આપી વિશે મારે પણ જોકે કરુંું મ ઇન્ટરેસ્ટ થોડું માર્કેટંગ અને બિઝનેસમાં હતું એટલે મે બ બી એ દી તોું
હમ હા બરાબર
તેની પાસેથી પણ માહિતી લીધી હતી હમણાં એને જ કોલ કર્યો હતો પણ મેં કીધું કે થોડું એ વિશે વધુ માહિતી એ જોત ત આ બીસી એમસી એ જો એક કરો કેવો છે આઈટી કરતા આરોગ્ય
ના તમે એ સમજી શકો કે જે આઈટી છે એ એક સ્ટેપ ઉપર છે સમજ્યા જે આ કોર્સ આવે ઇન્ટીગ્રેટ કોલેજમાં જે પ્રોફેસર વગેરે આવે તે પણ કહે છે કે આરો એક પ્રોફેશનલ કોર્સ છે અને ઇન્ટીગ્રેટેડ કોર્સ એટલે કે આ જે બીસીએ વગેરે એમસી એ બીસીએ આવે એ કોર્સ થી થોડોક અલગ છે સમજો એવી રીતે આવે એમાં પણ આ બધી લેંગ્વેજ વગેરે આવે છે પણ આમાં થોડું કેવું કવા કમ્પ્યુટર હાર્ડવેર એ વિષશે પણ તમને જાણ છ કાર આપવામાં આવે છે કમપ્યુટર હડવેર એલ્
બીસીએમાં પણ કમ્પ્યુટરના પ્રોગ્રામો લેંગ્વેજ આવે છે મને વાત બોલો શું કેતા હતા
હલો હા હા હવે. હું એમ કવ છું જે આ બી સી એને આવે તેમાં પણ આ બધા એ લેંગ્વેજ તો આવે છે. તો તે તેમાં જે બધું ઓલ ઓવર ઓનલાઈન જે પ્લેટફોર્મ વગેરે હોય, જે ઓનલાઈન કામ કરવા માટે કમ્પ્યુટર વગેરેની જરૂર પડે. તેના વિશે પણ, તેના વિશે માહિતી નથી આપવામાં આવતી. આજે કમ્પ્યુટર મા જેના એના પાર્ટ્સ આવે, માઉસ, કીબોર્ડ વગેરે. જે પ્રિન્ટર્સ પણ આવે છે, તેના જેટલી બધી ટાઈપો હોય, તે બધી પણ જાણકારી આપવામાં આવે છે. આ જે આઈટી ફિલ્ડ છે, એમાં બી. સી. એ. માં એ બધી જાણ કરી આપવામાં નથી આવતી એવું
હા, મારા બેને મે પૂછ્યું કે તને શામાં ઇન્ટરેસ્ટ છે? એને એકઉન્ટને સ્ટેટમાં પણ એકાઉન્ટને સ્ટેટ બને પૂરેપૂરા માકર્સ આવે સોમાંથી સો એટલે તેને મે પૂછ્યું કે જો સી એમાં ઈન્ટરેસ્ટ હોય ચાર્ટડ એકાઉન્ટન્ટ તે પણ કરી શકે. એટલે તે કહે છે કે, મને સી. એ. માં ઇન્ટસ્ટ છે, પણ મને છેને કંઈક અલગ, એક નવું કરવાની ઈચ્છા છે, એટલે તમારે કી કીધુનવા મા તો, આઈટીમાં જાય તો કંઈક નવું કરી ગયા. વેબ ડેવલોપિંગ વેબસાઈટ ડેવલોપ કરી છે.
હા, કરી શકીશું. હમ, પણ તેને જે જેમાં ઇન્ટરેસ્ટ હોય. તેમાં તેની મુક લો, જો આઈટી માં પણ ખર્ચો એટલો બધો પણ નથી થતો.
હમ હા
સી. એ. સી. એ. જો સી એ ની તમે વાત કરી, તો સી. એ તો એક અલગ જ છે. તેમાં પણ જો કદાચ તે આગળ પાસ થઈ જાય, તો તો આગળ કંઈ જોવાની જરૂર જ હોતી નથી, કારણ કે એ પણ એક અલગ જ લેવલનો કોર્સ છે. ડિગ્રી તે સારી છે. તેમાં તો પછી, કેવું છે કે, તમે એક રૂમમાં બેઠા હોય તો, ગમે તો પબ્લિક તમારી પાસે આવે હવે સાઈન કરાવ તમને પૈસા મળે આ ટાઈપનું એક ઉદાહરણ આપવું આ ટાઈપનું બધું હોય છે. કે એમાં તમારે પછી આગળ કઈ જોવું પડતું નથી અને જો આ જે આઈ ટી ફિલ્ડ આવે એમાં તો કેવુ કે તમાર વર્ક તો કરવું જ પડશે લેપટોપ વગેરેમાં
વાત સાચી આઈટી માં પણ એ જો તમે જે રીતે આઈડીમાં કોડિંગ તે રીતે ત પોતાનું એક એપ ડઉનલોડ કરીને પોનું સાર્ટઅ શરૂ કરી શકો કોઈ બિઝનેસ કોઈ વેબસાઇટ ડેવલોપ કરી સેલ પણ કરી શકો ના મળે છતાં તમે પોતાની વબટેપ કરી વચી શકો જેમ હ એક છોક સોળ વર્ષ ના છોકરા એક વબટ કે બનાવ દ કરત એટલે સાિલન ખરીદી લીું એટલે આવી રીતે ફમાં ખાલી નોકરી માટે નથીતું ખુબણ ફાયદો આપ શકે છે આપણી પાસે જો સ્કીલ હોય તો
હા જે છે બધું મેટર સ્કીલ જ કરે છે સ્કલ વગર તો તમને તમારી પાસે ભરાય ગમે તેટલી ડિગ્રી હોય તમને કોઈ હાયર કરશે જ નહી જે છે વાત છે સ્કીલ ની તમે જો ઇન્ટરવ્યુમાં જાશો તો અત્યારે કેવું છે કે તમે ગમે તે આપ લેવાવા આપવા જ જાાવ ને તો મોસ્ટ ઓફલી તમને સી પ્લસ પ્લસ વિશે જને પૂછશે કારણ કે તેમાં જેટલું આવે છે ને એટલું બીજી લેંગ્વેજમાં આવતું નહી હરી લેંગ્વેજ નહીને ખૂબ જ હાર્ડ છે એવી રીતે સમજો કારણ કે તેની જે સિન્ન્ટેક્સ વગેરે આવે છે ત્યા આજે પાયથન ને જાવા સ્ક્રિપ્ટ એ પ્રમાણે હોતી જ નથી જાવા લેંગ્વેજ એકદમ સિમ્પલ છે મોસ્ટ ઓફલી તમે પબ્લિક જોશોને તો જાવા જે લેંગ્વેજ છે તેના ઉપર વર્ક વધારે કરતી છે પણ સી પ્લસ પ્લસમાં તો પબ્લિકને એવું લાગે કે આ તો એટલી બધી ટફ લેંગ્વેજ છે આમાં પડાય એવું જ નથી પણ આ જેટલી લેંગ્વેજ સારી છે ને તને ખાલી યુઝ આવડવું જોઈએ આ ફ્રી ફાયર વગેરે બીજી એમ આવી ને એ પણ સી પ્લસ પ્લસ ગેમથી સી પ્લસ પ્લસ લેંગ્વેજની તેના કોડથી બનાવવામાં આવે છે ફુલ્લી ઓનલી ખાલી સી પ્લસ પ્લસ લેંગ્વેજનો કોડ જ યુઝ કરવામાં આવે છે આ ગેમ બનાવવા માટે અને એમાં થોડુંક ગ્રાફિક્સ ગ્રાફિક ગ્રાફિક્સ સી પલસ પલસ શીખવું પડે તો તમે આવી કોઈ પણ ગેમ પણ બનાવી શકો એક પાયથના તેનાથી પણ કોઈ ગેમ બનાવી શકો છો
હા મારા ભાઈને જો નો ઇન્ટરેસ્ટ નથી પણ જો તે આઈટીમાં તો સ્કીલીખે જેનાથી તે પો વેબટ ડેવલોપ કરીને પોતાની જે કમાણી વધારી શકે છે પોનું એક સ્ટાર્ટઅપ શરૂ કરીકે મારે વ્યાય કરવાની ઈચ્છ કોલ કર્યો માહિતી જોતી તેના માટે પણ તમે કહ કે હજુ ભણ છું એટલે તમારી પાસે આની જાણકારી લઈ લીધી એવી રીતે જો આઈટીમાં આગળ જાય તો મારા વ્યવસાય માટે જે વઇટ ઓનલા માર્કેટિંગ તે કરી આપે જો તેથી મને પણ ફાયદો થાય અને ઇન્ટરેસ્ટ પણ કઈક એવામાં તેથી તેને આઈટીમાં મોલવાની ઈચ્છા છે મારી હ
હા બરાબર જો તમે જે પણ વ્યવ ની વાત કરો છો તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારે મૂકવું હોય તો તેના માટે તમે કોઈ પણ એ એપ્લિકેશન પણ ડેવલોપ કરાવી શકો છો અને વેબસાાઈટ પણ બનાવી શકો છો અત્યારે તમે જાણતા જશો જો કે રેપિડો જોમેટો. વગેરે જે સ્વિગી ની એપ્લિકેશન પર્સનલ એપ્લિકેશન છે. અને એમાંથી તમે કોઈ પણણ ઓર્ડર મંગાવી શકો દસ મિનિટ બ્લન્કીિટમાં પણ એવું જ છે દસ મિનિટમાં ગમે તે ડિલિવરી થઈ જાય આ રીતે તમે જે વ્યવસાયની વાત કરો તેમાં આઈટી તો ઘણું કામ જ લાગશે. કારણ કે તેમાંથી તમારે જે પણ વસ્તુઓ જે કોઈ વેબસાઇટ બનાવીવી હોય તો તે પણ કરીે અને કોઈ પ્રોડક્ટનું એડવર્ટ ઝમેન્ટ કરવી હોય એ પણ કરાવી શકો છો એમાં સારી સુવિધાઓ રાખો તો પબ્લિક યુઝ પણ કરશે તમારું પ્લેટફોર્મ
હાા તો એટલે આઈટી ડિગ્રી નથી સ્કીલ પણ છે એજ ને.
હા હા સ્્ટલ જ.